હલો. તમને મારો અવાજ આવે છે.
હા. પણ મને સંભળાય છે મારો તમને સંભળાય છે.
હા તમારો મને સ્વસ્થ અવાજ આવે છે તો કેમ છો તમે?
મજામાં છું તમે કેમ છો?
હા મે એકદમ સારા અને તંદુરસ્ત છીએ.
હા તો આજે આપણે જે છે યોગનું મહત્ત્વ આપણા જીવનમાં કેવું હોય. તેના વિષય ઉપર વાત કરીએ.
હા જરૂર. યોગ એ ખૂબ જ મહત્વનો વિષય છે જે આપડા રોજિંદા જીવન માટે જરૂરી છે. તો આપડે જરૂર એના વિશે ચર્ચા કરવા જોઈએ.
હા, કેમકે જો એ તો કે આપડે ત તું શરીર મન અને આત્માને સંતુલિત રાખવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ માનવામાં આવે છે. કેમકે ભારા હજારો વર્ષોથી યોગ જે છે એ આપડા જીવનનો મહત્વપૂર્ણ ઘાઘર માનવામાં આવે છે.
હા તમને સાચું કીધું. અને યોગનો અર્થ જ આપડે જોડાણ થાય છે. એટલે કે શરીર મન અને આત્માનું જોડાન. આજના વાસ્તવ જીવનમાં લોકો તણાવ ચિંતા અને સ્વસ્થ અહ સમસ્યાઓ જે પીડા તે સથી અનુભવતા હોય છે. તો આવા સમયમાં યોગ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જો મનુષ્ય રોજિંદાજીવનમાં સમયસ યોગ ના કરતું રેહશે તો એમને તણાવ ચિંતા અને એ બધી સમસ્યાઓ દૂર થઈ શકે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે યોગ કરવાથી શરીરમાં જે છે લવચી બનતું હોય છે. એમાં લચક રહેતી હોય છે અને સ્નાયુઓ પણ મજબૂત થતા હોય છે અને શરીરમાં ઊર્જા પણ વધતી હોય છે એટલે આ આપડે છે ને તે નિયમિત યુ યોગ જે છે ને ઈ કરવું જોઈએ અને નિયમિત જે યોગ કરનાર વ્યક્તિ હોય એ વધારે શ ક્રિયા હોય છે, તંદુરસ્ત હોય છે આપડે જોઈએ કે એમના શરીરમાં જે છે સ્ફૂર્તિ હંમેશા માટે જે છે જળવાઈ રહેતી હોય છે એટલે યોગ કરવો ને એ ખૂબ જ જરૂરી હોય છે.
હા, તમે સાચું કહી રહ્યા છે. અને યોગ માત્ર શરીર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ખુબ જ જરૂરી છે. તો આપડે એના વિશે પણ ધ્યાન રાખવું જોએ. અને ધ્યાન જેમ કે આપ આપડે મેડિટેશન છે પ્રાણાયામ કરવાથી પણ મન એકાગ્ર બને છે અને તણાવ ઓછો થાય છે. અને આપડું મન સ્થિર રહે છે જેથી આપડું રોજિંદા જીવન પણ સારો એવો આનંદમાં જાય તો આપડે એમાં એ એ સાઈડ પર વિચારવું જોએ.
હા, તમારી વાત એ પણ એક ખૂબ જ સાચી છે. કે વિદ્યાર્થીઓ માટે પણ જોઈએ તો આપડે યો યોગ જે છે ખૂબ જ જરૂરી હોય છે. કેમકે વિદ્યાર્થી જીવન હોય છે જ્યારે ત્યારે જે છે એ અહ આપણને ખૂબ જ ઘણી ટાઈમ એવું હોય કે સ્ટ્રેસ રહેતો હોય ખૂબ જ ગુસ્સો આવી જ તો હોય તો જો આપડે યોગ અને મેડિટેશન કરતા હોઈએ તો આપણના જે છે ખૂબ જ શરીરમાં અને આપડી જે તંદુરસ્તી જે છે એમાં પણ ઘણો ફેર પડી શકે છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને વિદ્યાર્થીઓ જો નિયમિત યોગ કરે એને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધી જતી હોય છે. એટલે એમની યાદશક્તિ પણ સુધરી જતી હોય છે, અને અભ્યાસ કરવામાં પણ એમને વધારે મન લાગતું હોય છે.
હા તમે સાચું કહો છો. અને વડીલો માટે પણ યોગ એટલો જ લાભદાર બની રહ્યો છે. જેમ કે હળવા આસનો અને પ્રાણાયામ કરવાથી. શરીરની ચપળતા જળવાઈ રહે છે. અને રોજિંદા કાર્યો કરવામાં પણ સરળતા રહે છે. એમને વડીલોને થોડુંક ઘરે ઘરે બેસી રહેવાથી એમના હાથ બહુ દુખ્યાતા હોય છે. તો એમ રોજે એ લોકો યોગ નવા કરે તો એ લોકોને સ્નાયુઓ ખેંચાય. અને એમને થોડો રાહત મળે છે. તે ખુબ જ સારું કહેવાય.
હહ તમારી વાત એકદમ સાચી છે કે વડીલો માટે યોગ પણ જે ખૂબ જ લાભદાયક હોય છે. એટલે એમને રોજિંદા જીવનમાં પણ કરતા રહેવા જોઈએ. જેમ કે યોગના આ જોઈએ તો આપડે ઘણા બધા પ્રકાર હોય છે. કે તાળાસન કરતા હોઈએ, વૃક્ષાસન કરતા હોઈએ, ભુજંગાસન કર તા હોઈએ, વજ્રાસન કરતા હોઈએ. ત્રિકોણાસન હોય, પદ્માસન હોય. વગેરે જેવા ઘણા બધા આસનો જે છે એ આપણને કર તા હોઈએ છીએ. અને દરેક આસન જે છે એ દરેકનો અલગ અલગ લાભ જે છે એ પોત વ્યક્તિને મળતો હોય છે એમ.
હા તમે સાચું કહો છો. અને પ્રાણાયામ પણ યોગ્ય યોગનો મહત્વપૂર્ણ ભાગ છે. અનુલોમ વિલોમ કપાલભાતી. અને ભાભરી જેવા પ્રાણાયામ શ્વાસની પ્રક્રિયા સુધારે છે. અને શરીરને તાજગી આપે છે. આ બધા આસનો કરવાથી શરીરને પૂરતુ આપણને ઓક્સિજન મળે છે. તે ખુબ જ સારું કહેવાય. જેથી આપણે પૂરતું ઓક્સિજન મળે તે આપણું જે બ્રેન છે એ એ સારું એવું કામ કરે એ રીતે ઓક્સિજન મળવાથી. તો એ સારું છે એમ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો આપણે યોગ કરતા હોઈએ. તો આપણામાં જે યાદશક્તિનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તંદુરસ્તી પણ જળવાઈ રહેતી હોય છે. રોગો થવાની પણ શક્યતા જે છે એ ઘટ ટી જતી હોય છે. એટલે આવી બધી પ્રાણાયામ છે, યોગ વિલોબ જે છે, પછી મેડી ટેશન છે છે એવું બધું કરતું રહેવું જોઈએ. અને યોગ કરતી વખતે પણ ઘણી એવી જે બાબતો હોય છે જે ધ્યાનમાં લેવી પડ તી હોય છે. તો એ મને જણાવશો કે કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ?
હા ચોક્કસ હું તમને જણાવું. કે જે મેન મેન બાબતો છે આપડે ધ્યાન રાખવી જોઈએ. જેમ કે હંમેશા યોગ કર તો આપડું ખાલી પેટ હોવું જોઈએ, અથવા હળવો નાસ્તો કરે લો. કર્યો હોવો જોઈએ. અને ખુલી અને સ્વસ્થ જગ્યાએ યોગ કરવો. એ વધુ સારું રહે છે. તો આવી થોડીક બાબતો આપણેે ધ્યાન રાખવી જોઈએ. જો કોઈને ગંભીર બીમારી હોય, અથવા ઈજા થઈ હોય. તો ડોક્ટર અથવા પ્રશિક્ષ તેથી યોગ શિક્ષક ની સલાહ લઈને, જ યોગ કરવો જોઈએ. નઈ તો પછી આપણા જે તણાવ ન અનુભવે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે, જો યોગ કરતી વખતે જો આપણને જે કોઈપણ સ્નાયુ ખેંચાઈ જતા હોય કે, પછી કોઈપણ આપણને હાડકામાં કે કોઈ પણ મિડાઈ ગયું હોય કે, કઈ પછી એવું થયું હોય. તો આપણે જે છે, તરત જ યોગ ચિકિત્સક હોય એમનો. કે અથવા તો કોઈ પણ ડોક્ટર પાસે જે છે, એ આપણે
સલાહ લેવા માટે, અને જે આપણે જે રોગ જે પણ થયું હોય. તેમની જે છે, ઈલાજ માટે જે છે, જવું જોઈએ. જો આપણે તેને અવોઈડ કરીએ તો, આપણને જે છે, એ સમસ્યા વધારે વધવાની શક્યતા પણ રહેતી હોય છે તો, આપણે જે તે જ સમયે કોઈપણ આડસ કે ઢીલ કર્યા વગર આપણે ડોક્ટર પાસે જે છે, ઈલાજની જે છે. લેવા જોવું પડે છે, સલાહ લેવા માટે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખ રાખવું પડે છે, યોગ કરતી વખતે.
હા, તમે સાચું કહો છો. અને યોગ આપણને શિસ્ત અને ધીરજ પણ એટલું જ શીખવે છે. અને સકારાત્મક જે વિચારધારા પણ શીખવે છે. નિયમિત આપણે જો રોગ કરતા હોય તો, વ્યક્તિ વધુ આત્મશ્રીય. બને છે, અને જીવન સારી જીવી શકે છે. તો એ બાબત પણ આપડે ધ્યાન રાખવી જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે, કે યોગ જે છે, આપણને શિસ્ત ઘણી બધી એવી વસ્તુઓ જે છે, એ આપણને શીખવી જતું હોય છે. તો આપડા જે દેશ. માં જે છે યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કે, તે દિવસે આખા ધા દેશના લોકો જે છે, એક સાથે યોગ કરે છે. અને દિવસની ઉજવણી કરતા હોય છે, એ દિવસ જે છે, એ ઉજવણી તરીકે કે એકવીસ જૂન જે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે, એ ઉજવવામાં આવતો હોય છે. તો આ હેતુથી પણ સમગ્ર ઉ સમગ્ર વિશ્વમાં જે છે યોગ દિવ વિશે જે છે, એ જાગૃતિ લાવવા માટેનો પણ એક સારો એવો ઉપાય બની જાય છે, એમ.
હા, તમે સાચું કહો છો. અને યોગ જે છે, એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તો આપડે અને યોગ એ માટે યોગ માટે કોઈ ખાસ ઉંમર નથી હોતી. નાના બાળકો છે, યુવાનો છે, વડીલો છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ યોગ કરી શકે છે. અને યોગ કરતી વખતે દરરોજ માત્ર વીસ કે તીસ મિનિટ જ યોગ કરવો જોઈએ. પેલા સ્ટાર્ટિંગ માં આટલા જ મિનીટ કરવું જોઈએ, પછી થોડે ધીરે તમે વધારવું હોય તમે વધારી શકો છો.
હા, તમારી વાત એકદમ સાચી, કે આજે આપણને જુસ્સો ચડ્યો અને એક જ દિવસમાં જે છે, આપણે બે કલાક યોગ કરીએ, તો એ જે છે, એ ખૂબ જ નુકસાનકારક બને છે, કેમ કે જો આપણે ધીરે ધીરે જે છે યોગ યોગની માત્રા વધારતી જવી જોઈએ. એક દિવસ આપણે કલાક એક કરીએ, તો બીજે દિવસે જે છે, એ એક દિવસ દ- પ, દસ મિનિટ કરતા હોય તો, બીજે દિવસે આપણે વીસ મિનિટ કરવું જોઈએ. ડાયરેક્ટ જ એક કલાક ના કરવો જોઈએ એમ અને ધીમે-ધીમે જો એની ક્ષમતા વધારતા જશો તો આપણે પણ જે છે, બે કલાક યોગ કરવા માટે પણ કેપેબલ થઈ જશુ એમ તો આવી બધી વસ્તુઓ જે છે, ધ્યાન રાખવી જોઈએ, તો આપડે આજે સારી વાત કરી લીધી, તો આભાર તમારો
હા, તમારો પણ ખુબ-ખૂબ આભાર.